બોલ. કોય નહીં ને હવર થી સાઈડ ઉપર જ્યાં.
સાઈડ પજ્યા?
હા હોએસ.
મોવાક ભરાણા જઉં બા એકલે.
કાલ રાખ મુયા આઈશ.
નાવા નીકળી ગયો.
નીકળી ગ્યો.
હા, સબોસા માં પચી ગ્યો.
એવું છે એમ ને. તો કાલ રાખ્યું તો મુયા હો.
પુંજેર ચુેર માતા દર્શ
હા, કુણકેર કુણકેર માં. પણ મૂર્તિ બહુ સારી છે શંકર ભગવાન ની.
શંકર ભગવાન નું મંદિર છે પેલું બનાય ને પાર્ક
હા, ઘણી બધી મૂર્તિઓ શિવલિંગ
દેવ દેવતા મૂર્તિ ઉત્સવ નવની.
હા.
તો ફરી જ આવનું કો ગપલા વરાણા.
વરા વરાણા કોળિયાલ માં ના મંદિરે.
ખોરડીયાર માતાના મંદિર દર્શન વર્શન કરીન
હા.
બપોરે જમીન તડાવ બડાવ ફરી. હા ત્યાં જમવાનું તો તળાવનો બળાવશે હશેન તો રાણા
હા તળાવ છે.
હા તો તળાવ બળાવ ફરી. ઉપરે આરામ કરી લેવાનું.
હા.
પછી જવાનું સુઈ કોમ
હા સુઈ ગો સુઈ ગો એમ શું કરો લા.
સુઈ કોમથી બોર્ડર ભાઈ ગડા ભેટ.
નાળાબેર બોર્ડર હ મ્યુઝિયમ હત્યા કરવાનું
મ્યુઝિયમમાં ફરવાનું
હા.
મ્યુઝામ પર ટિકિટ વિકિટ બુક કરાવી મ્યઝમમાં જવાનું મઝમમાં બે થી કલાક થાય. તો આ મ્યુઝિયમમાં જોવાનું સારું સારું વસ્તુ હોય.
હા અ બોર્ડર. ર અંદર તો વીસ કિલોમીટર અંદર છે ને બોર્ડર
હા બોર્ડર તો વીસ કલોમીટર અંદર જીરો મીટર પર જવું હોય તો બસમાં બેહી ને જવું પડે.
હા.
વા તો પહેલાનું રહેવાનું પહેલા લોકો કઈ ના રતા હતા. કેતા જમતા હતા કેટલા ખેતી કરતા હતા.
હા સર.
તો બી મ્યુઝિયમમાં જોવાનું સારું છે.
હા.
પછી તો આર્મીની પરેડ પણ થાય છે.
પરેડ આ.
પરેડ ચાર વાગ્યા થી છ વાગ્યાથી પરેડ હોય છે. એ જોવાની
હા ટ્રેનિંગ બતાવે છે ત હા.
એમા તો ઉત્તરાયણ ટ્રેનિંગ પણ હોય છે.
તમે શું કરો છો.
અય આ સાઈડ ઉપર આયા
સાઈડ ઉપર કઈ બાજુ
સિદ્ધપુર.
સિધ્ધપુર.
હા
સિદ્ધપુર પણ ઐતિહાસિક નગરી કેવાય.
હા. સિદ્ધપુર માં પણ ફરવાલાયક બહુ છે.
હા સિદ્ધપુર માં મુક્તિધામ સ બિંદુ સરોવર સે સિદ્ધપુરમાં તો મેળો બી ભરાય નઈ.
હા મેળો ભરાય છે ને સિદ્ધપુર નો મેળો.
કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાય એજ ને.
હા, બહુ મોટો મેળો, બઉ મોટો મેળો.
મોટો મેળો ભાઈ તો, ચકદોળો અને એવું બધું, ઘણું બધું હોય છે નઈ.
હોવ. હમ્મ.
ટેસ્ટ કર્યા, તમે એસપીસી ના.
એસબીસી એક-એક બો રોલ કર્યો, અને
બિલ્ડીિંગ.
કંચા આમ.
હા, તમે પેલી એસબીસીમાં વાપરો એ હો, એસબીસીમાં તમે વાપરો એ.
હા.
હા, તો પસી શું કર્યું?
પસી વેલિંગવાળા સુરજ ને, વેલિંગાળા ગાડી લઈને મોકલયો, અમે બેઠા છીએ.
સુરેશ એકલો ગયો, વેલિંગ કરાવવા.
હા.
કઈ બાજ્યો.
સિદપુર માં ગયો છે, કઈ જગ્યા ખબર નથી.
સિદ્ધપુર માં ગ્યો, એમ ને.
હા.
હમ્મ, કેટલા વાલા તમારે.
હમારે ચાર.
તો તો દિવસ પૂરો થઈ જાશે.
હા, દિવસ પૂરો થઈ જાહો.
જમવાનુંય સિદ્ધપુરમાં જવું પડશે નય.
હા, સિદ્ધપુર માં હોટલે.
પેલા સવારે કેટલા વાગે નીકળેલા.
સાવાર હાત વાજે. હ
ચો જવાનું.
એથી તો રિટર્ન ધરે આઈ જવાનું પાસું.
હા.
રિટર્ન કર જ, જાવ રિટર્ન.
હીતા કારારે.
હમ, ઘરે વા તો સાત-આઠ વાગી જાય એ.
હા, પાર્લર નું કેવું ચાલે તમારે?
સન પાર્લર પાર્લર હેડ જાય, ચાલર.
મોટું નઈ કર્યું, હમણાં.
મોટું કો ચાલ, રોજ પોવા જજ નો કઉન્ટર દલા ચાલ.
હા, કરરમી ચાાલુ જાય.
નું ચાલી જાય. તમારે કેવું જાણ?
બસ શાંતિ છે મારા સાઈડ આઈ ત્યાં આજ ન કે નવરાજ હતા અમે
અરે સાઈડ એમ ન
હા શું
ઓમ તો નવરાજ હતા ને
આમ તો નવરાત ચોમાસાની સાયડ આવતી નહિ ને બઉ
હા હા ને જો કે હે માનું સાઈડ પર
હોટેલ માં જમી લીધું
હોટલમાં જમી લો વરસાદનું વાતાવરણ કેવું છે ઈ સાઈડ
વરસાદ તો હે આર વરસાદ છે નહિ ભાઈ અત્યારે સ્ટાફ છે આવેલો છે રાત્રે આવેલો છે એવુ અહીંયા
તાત્રો આવેલો એમ
હા.
ચલો વધારે આયો થોડો
થોડોક માપનો માપનો આવેલો છે.
થોડો માપનો માપનો આવેલો એમને હા પેલો સુરેશ શું કર
સુરેશ કાઈ ને આયા ઓ બી સી નું લખે છે.
એ સ્પેશયલ જ છે ને એમ
હા.
સિદ્ધપુરમાં કઈ બાજુ છો તમે
સિદ્ધપુરમાં અમે એક સ્કૂલ માં છીએ
સ્કૂલ માં એમ સ્કૂલ નું કામ ભી કરો તમે
હા સ્કૂલ નું એસ બી સી આવી છે. સ્કૂલ બનવાય છે હા ગવર્મેન્ટ
હા હા.
બને મુ
કુણઘેર હા
હા ચૂડી માસ દર્શન કરવા
ત્યાં પણ કુણઘેર કુણઘેરમાં ટિકિટ નહી ના ટિકિટ નથી પણ જમવા જાઉં હોય તો ત્રીસ રૂપિયા થાય
જમવાના ટિકિટ ના વિસ રૂપિયા એમને
હા.
ના આપ જમવાનું તો વરાણા જઈને જમવાનું છે. ખોડીયાર માતાના મંદિરે ત્યાં જઈ ને હા ત્યાં ટિકિટ નહિ પછી તમે રિટર્ન આવો પછી આપડે માટેનું ગોઠવવાનું છે. અમારે સુરેશ ને બધાન માટેન ખોડીયાર મતાાના મંદિર એ હા ઈકકો ગાડી કરશો કે પછી
ઈકો આપડા છે ને સુરેશ ને
હા સુરેશ રિકું છે અને પાંચ જણા ગોઠવીએે
હા ગોઠવી દઈએ આપે જઈએ બધા.
પાટેલ પઈ રાજપરા
હ રાજપરા
તો ફરવાલાયક સ્થળો તો ફરી લઈએ ચોમાસા નું ઠંડુ વાતાવરણ હોય ગરમી નું ના મજા
ઠંડા વાતાવરણમાં ફરવાની પ્રોટો સારી.
ફરવા તો ઠંડીઓમ વાતાવરણ ઠંડુ વધાર
હા હા.
આ શેનો અવાજ આવે પક્ષી બોલીલું કો
હા પક્ષી ભૂલી રહ્યા છે એતો
પક્છી તો તમે સ્કૂલ માં શોન તમે
સ્કૂલ માં છીએ પણ સ્કૂલ માં જાળીઓ છે
હ
તેની ઉપર પક્છી બોલી રહ્યા છે
શું બોલે રા એમન.
હા.
સારું કેવાય નેચરમ પ્રકૃતિ નું નેચર સરું કે પક્ષીઓ
હા નેચરલ અહીં નું સારું જ છે વાયરો છે
વાયરો છે એમન વરસાદ આવશે કે ની આવે ઠંડક્ષ એટલે વરસાદ તો નહી આવે લગભગ
અત્યારે અંધારી ને આવ્યું નથી ને
હા અંધાએ સાહજ પડ અંધારા છે વરસાદ
હા હાંજે અંધારે વરસાદ આ જોના ખોરેતી
સુરેશ આયો કે નઈ
સુરેશ તો નઈ આવે હાલ જ ગયો છે ને
હાલ જ ગયો એમ ન
હા બે વાગ્યા એઅ આપડે ગોઠવી એ તાણ
હા આપડે ગોઠવીએ તમે આવો મુઆ રિટર્ન આઈ જાઉ કાલ રાતે પરમદાળ પરમદિવસ ગોઠવી દીએ આપડે ચલો
હઓ પરમ દિવસ તો હું કહી દઉં ને ગાડીનું ક સુરેશને કઈ દઉને
હ
ત્રણ ચાર દિવસમ હું
પરમદિવસ એ ગોઠવી દેવું અન
હઓ પરમદિવસે
માટે સિરાજપરા થી રાજપરા રાજપરા થી જુનાગઢ જુનાગઢમાં સારું ગઢ બધા ફરે એવું સારું બધું હા તારે જુનાગઢ. કેવું મજા આવ મસ્ત મજા આવે.
જુનાગઢ પણ સારું.
હમ, હ, જૂનાગઢ સારુ કેવાય.
તો આપડે જાઈએ સુરેશ. ને મુ સુરેજને, પૂછી લઉં ભાડાનું.
સુરેશને તાઈ ભાડાને પૂછી લેજો, જે ભાડુ પાંચ જણા થશે, આપડે.
હા, પછી તેમની પાસે કાગડીયા રેડી છે, એ બધું પૂછ બુક લાયસન્સ.
ભાઈબંધ નું ભાડો શું વધારે લે?
ભાડું તો નઈ લે બઉ. વ્યાજ બી કરી આપશે, વ્યાજ બી કરી આપશે. સંબંધમાં વ્યાજબી હા.
હા, અને એ એ સુરેશ ફરવા ગ્યો તો, આવી ગ્યો.
સુરેશ ગયો હતો, દ્વારકા ગયો હતો, દ્વારકા મુખ
દ્વારકામાં દ્વારકામ ફરીને એમ ને.
હા, ફરીને આવી ગયો, સવારે જ આપ્યો છે.
સવારે જ આયો, સવારે આવીને, ડાયરેક્ટ નોકરી એ ગયો.
હા, નોકરી પર સાંજે આજે સાઈડ ઉપર એ આવ્યો.
સાઈડ પર એ જ એમ ને.
હા.
આ
તો આપડે ગો ગોઠવીએ.
પરમ દિવસ ગોઠવીએ આપડે.
હા, ઓ. વરસાદ ના આવે તો સારું, પરમ દિવસ ન કે, આખો પ્રોગ્રામ કેન્સલ થાહે.
ચલો, હું કુ કુણખે તમાર તા દર્શન કરીને પેલા પાર્કમાં જવું ફરવા.
જાવ.
હઓ, તમે આ તો મજા આવત બધા એ બધું.
હા. પાર્કમાં અમ અમને પણ દ અમને પણ ઓનલાઈન દર્શન કરાવી દઈજું.
હા, તો ઓનલાઇન દર્શન કરાઇ દેવા, હાલ તો ગરદી હે. આમ લાઈનમાં ઉભા રેહવું પડે.
હા, પબ્લિક બહુ આવતી.
પણ પબ્લિક તો આવજ ને, પબ્લિક તો બઉ જ આવે.
હા.
પબ્લિક તો ઘણી બધી આવે, ચમ કે પાટણમાં આ પ્રખ્યાત મંદિર કહેવાય.
પ્રખ્યાત મંદિર આવે, સાચી વાત, મૂર્તિ પણ બહુ મોટી જ છે, શંકર ભગવાન ની ત્યાં. ઘણા બધા શિવલિંગ છે.
સારું બધું.